કે મજામાં બસ હું મજામાં આમ કેવું ચાલે જીવનમાં બધું
બસ બધું કમ્પ્લીટ ચાલે છે તમારે કેવું ચાલે છે
બસ મારે પણ એકદમ શાંતિ ચાલે છે મેં કીધું બહુ દિવસ થઈ ગયા મેં કીધું તમને કોલ નહીં કર્યો મેં કીધું થોડીક ચર્ચા બી કરી લે એ મા જો ખુબ જ આમ સુંદર વિષય પણ છે આમ તમે કે તા હોય તો તમને કવ
સરસ સરસ કયો વિષય છે આજનો
દુબઈની મુસાફરી
ઓહો આ તો આમ ખુબ જ સરસ રાસપ્રદ વિષય લાગે છે મને.
એજ ને એમ કેહેવાય ને કે દુબઈ નું નામ સાંભળતા જ સૌથી પહેલા તો ઊંચી ઈમારતો અને વિશાળ રસ્તાઓ અને સ્વચ્છતા યાદ આવે છે.
તે સાથે દુબઈની યોજનાબદલ રચના પણ ખૂબ પ્રસિદ્ધ છે. દરેક વસ્તુ સારી રીતે ગોઠવાયેલી હોય છે.
બિલકુલ આમ મુસાફરી કરતા પહેલા તે જગ્યા વિશે થોડી માહિતી મેળવવી ઉપયોગી બને છે આપણા માટે એમ કેવાય ને
બિલકુલ બિલકુલ તેનાથી તો છે ને મુસાફરી બધુ સરળ અને રાજપ્રદ બની જાય છે
બિલકુલ આમ દુબઈમાં તો છે ને હવામાન મોટા ભાગે આમ ગરમ હોઈ છે શું તમે કદી જોય બે દુબઈ ફરવા ગયા છો
હા દુબઈમાં તો અમે એક વાર ગયા હતા ગયા વર્ષે જ ગયા હતા ત્યાં તો એકદમ આમ ખુબ જ ગરમી લાગતી હતી પણ જે હું હોટલ રૂમમાં જઈએ એવું આમ ઠંડકનો અનુભવ થાય
શું વાત છે એમ આ તો ખુબ જ એને સુંદર તમે બીજું શું દુબઈમાં જોયુ
દુબઈમાં તો ઘણા દેશોના શું કેહેવાય દુબઈ માં તો આમ શું કેવાય ખુબ જ આમ સારી સારી મોટી મોટી ઈમારતો જોઈ પછી આમ રણ જોયો ત્યાંનો પછી દુબઈ મોલ જોયો ત્યાંનો ફેમસ પ્રસિદ્ધ પછી એમાં તો દુબઈ તો જે એટલી વાત કરો એટલું આમ બહું આમ વાચીત છે હા
બિલકુલ સાચું કીધું આમ કેવાય ને દુબઈમાં તો છે ને ઘણા દેશોના લોકો સાથે જ રે હવે જે તમને ખબર છે
હા એ તો સાચી વાત છે એટલે ત્યાં તો છે ને વિવિધ સંસ્કૃતિ નો સુંદર સંગમ જો
બિલકુલ આમ ત્યાંના તો આમ રસ્તાઓ ખુબ જ આમ પોહળા અને સાફ હોય છે એકદમ
હા એકદમ પોળ અને વાહન વ્યવસ્થા પણ ખુબ સારી
બિલકુલ અને મેટ્રો સેવામાં છે અને ઘણા લોકો માટે ઉપયોગી સાબિત થાય છે તમને ખબર છે.
હા મેટ્રોથી છે ને ઘણી જગ્યાએ ઓછા સમયમાં પહોંચી શકાય છે.
બિલકુલ દુબઈમાં ઓછી ઈમારતો દુનિયાભરમાં પ્રસિદ્ધ હોય છે.
હા આ ઈમારતો છે ને મનાલી કુશલતા અને યોજના નું ઉદાહરણ છે.
બિલકુલ આમ સાંજે પ્રકાશથી સો એનું આમ સુંદર તા વધી જાય છે.
હા પછી રોશની થી સજાયેલા માર્ગ અને ઇમારત જોવામાં ખુબ આકર્ષક લાગે છે.
બિલકુલ આમ દુબઈમાં તો છે ને, બાગ બગીચા પણ આમ સારી રીતે સંભાળવામાં આવ્યા છે આમ
હા એ તો ખરું. અને પછી હરિયાળી અને સ્વચ્છતા પણ બંને પર ધ્યાન આપ આપવામાં આવે છે ત્યાં તો
બિલકુલ મુસાફરી દરમિયાન છે ને સ્થાનિક નિયમો નું પાલન કરવું ખુબ જ જરૂરીને અગત્યનું થઈ ગયું છે. તમને ખબર જ હશે તમે ગયા છો એટલે
હા એકદમ સાચી વાત છે. ત્યાં તો દરેક દેશની છે ને પોતાની પરંપરા અને નિયમો હોય છે. તેનો આદર કરવો જોઈએ.
બિલકુલ દુબઈ ના તો સમયમાં નું છે ને ખુબ જ આમ મહત્વ આપવામાં આવે છે, આમ ત્યાં
હા એ તો ખરું ભઈ સમય સર કરે કરવું સારી એવું ગણાય છે ત્યાં તો
બિલકુલ ત્યાંના બજાર પણ આમ ખુબ જ આમ મોટા અને વિશાળ હોય છે. એમ કય ને કે વિવિધ વસ્તુ તો એક જ જગ્યા મળી રહે છે. આમ તેવું પણ આમ જોવા મળતું મળે છે તે તો
હા પછી ત્યાંનું સોના ના બજાર પણ ઘણા પ્રસિદ્ધ છે.
એવુ વાત છે. આમ ઘણા લોકો તો આ બજારો જાણવાના પણ આમ રસ રાખે છે ને એમ.
હા પછી દુબઈમાં તો વિવિધ દેશોનું ભોજન પણ પડે છે.
આમ વિવિધ સ્વાદ નું આમ કેવાય ને કે પરિચય એક જ શહેરમાં મળી શકે છે નઈ.
હા પછી રણ પ્રદેશ રણ દુબઈ ની એક એવી વિશેષ ઓળખ છે.
બિલકુલ આમ કેવાય ને કે અરે તને ટેકરાના અને ખુલ્લા વિસ્તાર અલગ અનુભવો આપે છે. આમ કેવાય આમ સવારેને સાંજે આમ એનો રન નો આમ નજારો અલગ જ આમ લાગતો હોય છે.
હા પછી કુદરત નું આ પણ એક સુંદર સ્વરૂપ છે.
બિલકુલ દુબઈમાં આમ કેવાય ને કે દરિયા કિનારે પણ આમ ઘણા સુંદર છે તેના
હા પછી સ્વચ્છ પાણી અને વ્યવસ્થિત કિનારા લોકોને આકર્ષિત કરતા હોય છે.
બિલકુલ આમ પ્રવાસીઓને ફોટા લેવા માટે પણ આમ ઘણી સુંદર જગ્યા મળે છે.
હા પછી દરેક જગ્યાની પોતાની જ અલગ ઓળખાણ અને સુંદરતા હોય છે.
બિલકુલ કેવાઈ કેમ મુસાફરી થી આમ નવી જગ્યા વિશે આમ જ્ઞાન વધે છે આમ.
હા પછી વિવિધ સંસ્કૃતિઓના જીવન પ્રસિદ્ધ ત પદ્ધતિ વિશે માહિતી મળે છે.
બિલકુલ બિલકુલ આમ સારા વર્તન થી આમ દરેક જગ્યાએ આમ મન મળે છે આપણને કેવાય ને કે મન મોહી જાય છે.
હા પછી નમ્રતા અને શિષ્ટાચાર દરેક દેશમાં મહત્વપૂર્ણ ગણાય છે.
બિલકુલ હને દુબઈની તો સફાઈ પણ લોકોને એમ પ્રભાવિત કરતી હોય છે.
હા પછી સફાઈ જાળવવી દરેક નાગરિક ની જવાબદારી પણ ગણાય છે.
એકદમ સાચી વાત કીધી અને કેવાય ને કે દરેક સ્થળની છે ને પોતાની અલગ વી આમ વિશેષતા હોય છે.
હા હાચી વાત છે અને પછી અહિયાં સુધી દુબઈ ની મુસાફ પસી આપડે શું કેવાય આપડે દરેક સ્થળની પોતાની અલગ વિશેષ તા તો હોય જ છે. પછી કેટલાક સ્થળ છે ને આધુનિક રચના માટે પ્રસિદ્ધ છે. તો કેટલાક ઇતિહાસ અને સંસ કૃતિ માટે.
મે એકદમ સાચું કીધું કે શહેરમાં છે ને મોટા ભાગે આમ બગીચા પણ જોવા મળે છે ને આ બધા બગી ને લોકોને આરામ અને પ્રકૃતિને નુ આનંદ આપે છે એમ કેવાય ને.
હા પછી દુબઈમાં તો ઘણી જગ્યા એ સુંદર ફુવારા પણ છે.
બિલકુલ આમ સાંજે પ્રકાશ સાથે ફુવારોનો આમ નજરો ખુબ જ આમ મનોહલ લાગે છે મને. તોમ કમ.
હા પહી શહેરની રાત્રિની રોશની પણ અલગ જ આકર્ષણ ધરાવે છે.
બિલકુલ ઈમારતો પર આમ પડતી રોશની સહેરને છે ને વધુ સુંદર અને આકર્ષણ બનાવે છે.
હા પછી ત્યાં મનોરંજન માટે પણ ઘણી વ્યવસ્થા હોય છે.
બિલકુલ નાનાથી મોટા દરેક ઉંમરના લોકો માટે છે ને અલગ અલગ. પ્રવૃતિ હોય છે ત્યાં તો.
હા હા પછી જ ક્રીડા પણ ઘણી જગ્યાએ થતી હોય છે.
બિલકુલ આમ દરિયા કિનારે વિવિધમ રમતો નો આનંદ લઇ શકાય કે ને કેમ દુબઈમાં છે ને મોટા આમ પ્રદર્શન અને મેળા પણ આમ ભરાતા હોય છે આમ.
હા પછી આ મેળામાં તો વિવિધ દેશોની કળા અને સંસ્કૃતિ જોવાવામાં મળે છે.
બિલકુલ આમ હસ્તકલા ની વસ્તુઓ પણ લોકોને આમ ઘણી ગમે છે ત્યાં તો.
હા આવી વસ્તુ સ્થાનિક કળા અને મહેનત નો પરિચય આપતી હોય છે.
બિલકુલ અને કેવાય ને કે શરીરની આમ સુરક્ષા વ્યવસ્થા પણ આમ સારી ગણાય છે.
હા પછી એવું બી કેવાય છે કે નિયમનું પાલન થતા વ્યવસ્થા સારી રીતે તે ચાલતી રહે છે.
બલકમ સ્વચ્છ અને અને શિસ્ત બંને શરીર નિયમ પૂળખ બની ગઈ છે.
હા હવે તેઓ અન્ય જગ્યા માટે પણ પ્રેરણા બની શકે છે.
બિલકુલ આમ દુબઈમાં છે ને વિવિધ ભાષા બોલનારા લોકો પણ રહે છેમ ત્યાં તો.
હા પછી છઠા પર સાર સમાન અને સહકાર જોવા મળે છે.
બિલકુલ ત્યાં છે ને ઉત્સવ પણ અલગ અલગ રીતે ઉજવામાં આવે છે.
હા પછી વિવિધ પરંપરાનો આધાર કરવામાં આવે છે.
બિલકુલ કારણ કે મુસાફરી કરતા સમય છે ને સ્થાનિક નિયમો આમ સમજાવા જોઈએ.
હા પછી નિયમનું પાલન કરવું સારા પ્રવાસી ની ઓળખ છે.
બિલકુલ સમયનો આમ સદઉપયોગ પણ આમ મુસાફરીમાં ખુબ જ આમ જરૂરી થઇ ગયો છે.
હા પછી યોજના પ્રમાણે કાર્ય કરવાથી છે ને વધુ જગ્યાએ જોઈ શકાય છે.
પેલું કુદરતી અને આમ કેવા ને કે માનવ સર્જિત બંને પ્રકારનું દ્રશ્ય દુબઈમાં જ જોવા મળતો જ હોય છે આમ.
હા આ બંનેનોો સંગમ છે દુબઈને અલગ જ ઓળખા ના આપે છે.
બિલકુલ અને કહેવાય ને કે મુસાફરી છે ને ભૂગોલ વિશે પણ આમ વધુ જ્ઞાન મળે છે.
હા એ તો છે ને તેથી તને અન્ય દેશોની જીવન પદ્ધતિ સમજવાવા. મદદ મળે છે.
બિલકુલ અને સંસ્કૃતિ નો આધાર દરેક કામ પ્રવાસીઓને કરવો જ જોઈએ.
હા સારા વર્તનથી છે ને સારો સંદેશ પોહોંચે છે.
બિલકુલ ને દુબઈની પ્રગતિ દુનિયા માટે એક આમ એક રસપ્રદ ઉદાહરણ છે એમ.
હા એજ ને યોજના પરિશ્રમ અને શિસ્તથી વિકાસ- ક્યા બના છે.
બિલકુલ અને મુસાફરી માટે છે ને ફરવા માટે નથી હોતું એમ ક ને કે મુસાફરી જ્ઞાન સમજણ અને એમ ક ને કે દ્રષ્ટ કોણ પણ વધારે છે તે.
હા નવી જગ્યા જોવાથી જ ને નવી માહિતી મળતી હોય છે.
બિલકુલ હ નવી માહિતી છે ને સામાન્ય જ્ઞાન પણ વધે છે ત.
હા આ રીતે તો છે ને દુબઈની મુસાફરી વિશે ઘણી માહિતી મળે છે.
બિલકુલ અને આ બધી ચર્ચાથી છે ને દુબઈ ના વિકાસ સંસ્કૃતિ સ્વચ્છતા વ્યવસ્થા. અને આકર્ષણ વિશે આપણને સારી સમજણ મળી મળે તો.
હા દુબઈ તો છે ને એકદમ આમ દુબઈ કેવા છે ને. ખુબ જ આમ જોરદાર જગ્યા છે.
બિલકુલ અને દુબઈ જેવું આમ શહેર વિકાસ શિસ્ત અને આમ અનુદકા. નું એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઓળખાય છે આ. આમ કેવાય નેકે આ સાથે આમ કેવાય બહુ જાતનો વિષય મને ખુબ જ આમ માહિતી તિવારો મળ્યો તમને શું લાગે છે આજે, તમને કેટલું જાણવા મળ્યું?
મને ભી ખુબ જ મજા આવી ગઈ અંતમાં તોહું એટલું જ કહી શકીશ. કે મુસાફરી જ્ઞાન અને સમજણ વધારવાનું એક સરસ માધ્યમ છે,
બિલકુલ એકદમ તમારી સો ટકાની સાચી વાત તમે કીધી, કે આનાથી આપડે જે વા તા કરે છે, ને આપણને બહુ જ વધારે સમજણ અને જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે.
હા.
તો આપણે ચોક્કસ કંઈક નવા અને સારા વિચાર પર આપણે પાછા મળીશું આપણે મસ્ત, તો કંઈક સારીવાત આમ વિષય લઈને સાના કરતા પણ બરાબર છે,
ચોક્કસ ચોક્કસ મળ્યાં મળ્યાં,
હા ચલો તો મળે,
હા.